હલો
હલો
હા મારો અવાજ આવે છે તમને?
હલો
હા મારો અવાજ આવે છે તમને?
હા તમારો અવાજ મને સંભળાય છે મારો અવાજ આવે છે તમને?
હા મરે તમારો ક્લિયર અને સ્પષ્ટ અવાજ આવે છે તો કેમ છો તમે?
હા બસ મજામાં. તમે કેમ છો?
હા અમે પણ એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત છીએ. તો આજે આપણે ટ્રાફિક ના નિયમો વિશે વાત કરીએ.
એકદમ સારો વિષય તમે પસંદ કર્યો છે. કે ટ્રાફિક જે છે એ ખૂબ જ મોટી સમસ્યા જે છે એ બની જતી હોય છે તો દરેક વ્યક્તિ વ્યક્તિ ના જીવન સાથે આ જોડાયેલો વિષય છે. એટલે ટ્રાફિકા ન નિયમો જે છે એમનું પાલન હંમેશા માટે કરવું જોઈએ એમ
હા તમે સાચી વાત કો છો. કે આપડે હંમેશા ટ્રાફિક ના નિયમોનું પાલન કરવું જોઈએ. અને જે કઈ ટ્રાફિક ના સિગ્નલો હોય એને તોડવું ના જોઈએ.
તમારી વાત એકદમ સાચી જો ક્યાંય પણ જગ્યાએ જે છે ટ્રાફિક ના નિયમો એટલે કે જો મારેલું હોય કે સિગ્નલ હોય કે પછી ટ્રાફિક પોલીસ ઉભા હોય તો હંમેશને માટે આપડે ક્યારેય સિગ્નલ તોડીને આ આગળ વધવું ના જોઈએ. હંમેશના માટે જે છે નિયમોનું પાલન કરવું જોઈએ એમ એ પછી આપણેે આજના સમયમાં જોઈએ કે વાહનોની સંખ્યા જે છે સતત ને સતત વધી રહી છે તો રોડ ઉપર કાર હોય કે પછી બાઈક કોઈ બસ ટ્રક ઓટો અન્ય કોઈ પણ વાહનોની અવર જવર જે છે એ ખુબ જ વધી ગઈ છે. જેના કારણે જે છે આપણે ટ્રાફિકોના નિયમોનું જે છે પાલન કરવું અત્યંત જરૂરી બની ગયું છે એમ
હા તમે સાચું કીધું અને ટ્રાફિક ના જે નિયમો છે એ આપણને રોકવા માટે નહી પરંતુ આપણા જીવનને સુરક્ષિત રાખવા માટે બનાવ્યા હોય છે. તો આપણે એનું સરખી રીતે નિયમિત પાલન કરવું જોઈએ જેથી આપણે અકસ્માતો થતા અટકાવી શકીએ અને કેટલાક ટ્રાફિક ના સરખા ઉપયોગ ત્યા નિયમનું પાલન નથી કરતા તો જેથી અકસ્માતો ઘણી સંખ્યામાં વધી રહ્યા છે. તો આપણેે એ બાબત બી ચર્ચા કરવી જોઈએ કે સિગ્નલો ના તોડવા જોઈએ અને આપડે નિયમોનું પાલન કરવું જોઈએ.
હા તમારી વાત એકદમ સાચી છે અને ઘણી લોકો જે. છે ઉતાવળમાં જે છે સિગ્નલ તોડી દેતા હોય છે. તો એમને વધુ ઝડપે વાહન ચલાવતા હોય છે તેમને લાગે છે કે થોડો સમય બચી જશે. પણ આવી ઉતાવળ જો છે ક્યારેય ન કરવી જોઈએ. કેમકે આવી ઉતાવળ કરવાથી ક્યારેક તો જે છે આખું જીવન બદલી નાખે છેમ.
હા તમારુ કેવા નું સાચું છે. કે ઉતાવળે આંબા ન પાકે. તો રોડ પર ધીરજ રાખવી ખુબ જ જરૂરી છે. તો થોડો સમય મોડો પહોંચવું હોય સારું પરંતુ સુરત રીતે પહોંચવું. એ વધુ મહત્વની બાબત છે. તો આપણે એ બાબત પર ધ્યાન રાખવું જોઈએ કે આપડ હંમેશા ટ્રાફિક. ના નિયમ નું પાલન કરવું જોઈએ ક્યારે પણ ગમે એમ ગાડી ના ચલાવી જોઈએ. અને આપડે લાાઈન ટુ લાાઈન જ જવું જોઈએ અને ઓવર. ટેક કરતી વખતે પણ ધ્યાન રાખવું જોઈએ.
હા તમારી વાત એકદમ સાચી. જો ટ્રાફિક સિગ્નલ વિશે આપડે વાત કરીએ તો એમાં જે છે એ લાલ કલર. પીળો કલર અને લીલા કલરની જે છે લાઈટનો. અર્થ દરેક વ્યક્તિ એ જાણવું ખૂબ જરૂરી છે તે એમાં હું. તમને જો સમજાવું. કે લાલ લાઈટ જે છે એટલે આપણેે સંપૂર્ણપણે ઊભું રહેવું પડે છે. જયારે પીળી થાય ત્યારે આપણે સાવધાન રહેવાનું હોય છે અને જયાર પણ લીલી લા. થત હોય ત્યારે આગળ વધવું એવું બતાવતું હોય છે એટલે આ નિયમ જે છે એ સરળ છે. છતાં પણ ઘણા લોકો જે છે એમનું પાલન કરતા નથી એટલે બધાને જે છે આ નિયમો વિશે. ખબર હોવી જરૂરી છે એમ.
હા તમે સાચી વાત કીધી છે. કે બધાને નિયમો નું આ ખબર નહ હોતી તો. બધાને જાણવું બું જરૂરી છે કે બધા. કે લાલ લાઈટ હોય ત્યારે આપડે રોકાવું જોઈએ પીડીએ આપડે. ગાડી ચાલુ કરવી જોઈએ અને પછી ગ્રીનેજ આપણેે આગળ વધવું જોઈએ. અને ટ્રાફિક નિયમમાં એ પણ એક વસ્તુ આવે છે કે. જ્યાં પણ વધારે ટ્રાફિક. ગાડીઓ જે હોય છે તો તેની આગળ. સફેદ કલરના પટ્ટાઓ હોય છે. તો આપડે એ સફેદ કલરના પટ્ટાઓ પર જ ઉભું રહવું જોઈએ એનથી આગળ ના વધવું જોઈએ. જોએ. જેથી અકસ્માત થી આપણેે બચી શકીએ.
તમારી વાત એકદમ સાચી અને ખાસ કરીને જે રાત્રે ઘણા લોકો એવું વિચારતા. તા હોય છે કે રોડ ખાલી છે. એટલે સિગ્નલ તોડી દઈએ પરંતુ બીજી બાજુ થી કોઈ પણ વાહન આવી રહ્યું હોય. તો ગંભીર અકસ્માત પણ થઈ શકે છે. એટલે બાઈક ચલાવતો જે વ્યક્તિ હોય છે એમને હંમેશને માટે હેલ્મેટ. પહેરવું જોઈએ. કાર ચલાવનાર જે વ્યક્તિ હોય એમને હંમેશ ને માટે સીટ બેલ્ટ જે છે એ. પહેરવું જોઈએ કેમકે એ જીવન બચાવનાર સાધન તરીકે આપણે ઉપયોગમાં. લવી આ લોકો જે છે નજીક જવાનું હોય. એવું બહાનું બનાવી અને હેલ્મેટ પણ પહેરતા નથી તો પછી જે છે. અકસ્માત થાય છે ત્યારે એમને ખુબ જ એવી ગંભીર ઈજા થઈ શકતી હોય છે.
સાચું ક છો અને અકસ્માત ક્યારે આપણને. કહીને આવતું નથી કે હવે હું આવવાનું છું અકસ્માત તમારો અહીંયા થવાનું છે તો તમે. તૈયાર રેજો આવું કોઈ પણ પ્રકારની આપણને કશું પણ આગાહી કે એવું કશું પણ મળતું નથી. એટલે આપણે હંમેશા સાચવીને જવું જોઈએ. કોઈ પણ આપણે પાંચ મિનિટના રસ્તામાં પણ જતા હોય તો અકસ્માત થઈ શકવાની શક્યતા હોય છે. એટલે તેથી ઘણી વખત દર વખત આપણેે હેલ્મેટ અને સીટબેલ્ટનો ઉપયોગ કરવો જોઈએ. જેથી આપણે અક્સ માતને ટાળવી શકીએ.
હા તમારી વાત એકદમ સાચી છે. અને ક્યારે પણ અકસ્માત જે છે એ મોટું કારણ બની જતું હોય છે. કેમ કે આપડે ઝડપથી બહુ વાહન ચલાવતા હોય. તો આપડે જે છે વાહન પર આપડો કાબુ ઓછો થઈ જતો હોય. છે ને આપડે જો અચાનક બ્રેક મારવાની જરૂર પડે તો અકસ્માત થઈ શકતો હોય છે. એટલે જ આપણે કહીએ છીએ ને કે સ્પીડ ટ્રીઅલ્સ બટ સ્પીડ કીલ્સ. એટલે ઝડપ જે છે એ થોડા સમયનો જ આપણને આનંદ આપે છે. પરંતુ જીવ જીવન માટે જે છે એ જોખમ સમય બની જતું હોય છે. ખુબ જ વધારે જોખમી બને. ક્યારેક ક્યારેક તો જે છે એ મગજમાં હેમ્રેજ થઈ જાતું હોય છે. તો આપણી યાદ શક્તિ પણ વહી જઈ શકે છે. તો એવી ઘણી બધી જે મોટ મોટી સમસ્યા જે છે એ થઈ શક કતી હોય છે કે જેના કારણે આપણને ગંભીર ઈજા થાય છે એમ.
હા તમે સાચી વાત કીધી. અને કેટલાક મેન રસ્તાઓ ઉપર તો બધી જગ્યાએ એ પણ લખ્યો હોય છે. કે તમારે આ રસ્તા પર આટલી સ્પીડે ગાડી ચલાવી જોઈએ. તો આપણેે એનું પણ નિયમિત પાલન કરવું જોઈએ કે આપણેે આજે ખરાબ રસ્તો હોય તો ખરાબ રસ્તા પર ધીમી ગાડી ચલાવી જોઈએ. અને કોઈક ફોરેસ્ટ વાળો એરિયા હોય તો ત્યાં પણ આપણે ધીમી ગાડીએ જે કંઈક બી આપણને અ સ્પીડ લખી હોય એ સ્પીડે જવું જોઈએ. તાકી કોઈ પણ જાનવરનો આવે તો આપણે સુરક્ષિત બ્રેક મારીને ઉભી રહી શકી. ને આપણને પણ કોઈ જાનહાની ન થાય. અને કોઈ બીજા પશુઓને પણ ના થાય.
તમારી વાત એકદમ સાચી છે. અને જયારે પણ જો કોઈ પણ રસ્તા ઉપર ટ્રાફિક ચિહ્નો જે છે એ ખુબ જ મહત્વના હોય છે. જેમ કે સ્પીડની લિમિટ હોય. નો એન્ટ્રી, વન વે, સ્કૂલ ઝોન, હોસ હોસ્પિટલ ઝોન વગેરે આ ચિહનો જે છે ને એ આપણી સુર રક્ષા માટે જ મુકવામાં આવ્યા હોય છે. ક્યારે પણ આપણે જો ગાડી હાકતા હોઈએ તો એમાં જે ઝીબ્રા જે દોરેલું હોય છે, ઝીબ્રા ક્રોસિંગ હોય છે, ચાલતું હોય એવું પણ સિગ્નલ બતાવવામાં આવ્યું હોય છે. પછી નો પાર્કિંગ એવા સિગ્નલ હોય છે. એવા ઘણા બધા જે સિગ્નલો હોય છે એમને પણ આપ આપણને સારું એવું નોલેજ હોવું જોઈએ. કેમ કે એ સિગ્નલો જે આપણને બતાવતા હોય છે કે કઈ જગ્યા એ વાહન કેવી રીતે હાકવું, કેટલી સ્પીડે હાકવું. અને અહિયાંથી આસપાસથી પસાર થનારા લોકો કોણ કોણ હોઈ શકે છે, એવું ઘણી બધી માહિ તી જે છે એ આપતું હોય છે. એટલે જે એ સિગ્નલોનું આપણે હંમેશને માટે પાલન કરતું રહેવું જોઈએ એમ.
હમ સાચુ કીધું તમે. અને કેટલીક વખત લોકો છે ને ફ ગાડી ચલાવતી વખતે કે, બાઈક ચલાવતી વખતે ફોનનો યુઝ કરે છે. ફોન પર વાતો કરે છે કોલ પર મેસેજીસ ન વાંચે છે. એના રિપ્લાય કરે છે. તો એવું ના કરું જોઈ જો ત મને એટલી જ ઇમરજન્સી કેવું કશું હોય તો તમારે બે મિનિટ કે બે મિનિટ પણ એક મિનિટ ગાડી સાઈડ પર રાખો તમે ફોન પર વાત કરો કેવો કે હું ગાડી ચલાવું છુ અત્યારે હું વાત નહી કરી શકુ તો પછી તમને કરે જઈ ને કરું. એથી વધારે ઇમરજન્સી તો પાંચ મિનટ ઉભી રહીને વાત કરે લો. પણ તમે ગાડી કે વાહન ચલાવતી વખતે વાત ના કરો એનાથી મોટી દુર્ધટ ના થઈ શકે અને ક્યારેક તો લોકો તો ડ્રિંકિંગ કરીને પણ ગાડી કે વાહન ચલાવતા હોય છે. તો એ પણગ ખુબ જ ખરાબ છે અને એન સ્ટ્રીક મનાય છે કે કોઈ પણ પ્રકારનું ડ્રિન્ક કર્યા પછી ગાડી જ ના ચલાવી જોઈએ કે પછી આલ્કોહોલ પીને ગાડી ના ચલાવીએ તે ખુબ જ ખરાબ વસ્તુ છે. જો આપડે કોઈ વસ્તુ લીધું એનાથી લઈને એ લઈને ગાડી જ ના જવાય એમથી વધારે અકસ્માત થવાના ચાન્સીસ છે. તો આપડે એ બાબતો નું ધ્યાન રાખવું જોઈએ કે જયારે આપણે કંઈ કામ કો ડ્રિંક લીધી હોય તો ત્યારે આપણે કોઈક ફ્રેન્ડને ગાડી જ ચલાવા દેવી જોઈએ કે આપડે કઈક રેપિડ કરાઈ લેવું અને ઘરે જતા રહો એવું કરવું જોઈએ. તો આજે આપણેે ઘણી એવી સારી બાબતે વાત કરી. તો હવે કોઈ બીજા ટોપિક કેમ કરી મારશું તો તમારો ખુબ ખુબ આભાર.
આભાર તમારો પણ.